કૃષ્ણ
કૃષ્ણા કેમ છો?
બસ મજામાં છો. તમે કેમ છો?
હા. હું મજામાં છું. તમે કેમ છો?
બસ કઈ નહી આ હું પણ મજામાં છું આ છોકરાઓને આ સમર વેકેશનનું હોમવર્ક આપેલું છે તો આ કરાવું છું આમને.
સ્કૂલવાળા પણ ખરા છે ને વેકેશન પડે તો પણ છોકરાઓને સમર વેકેશનનું કંઈક ને કંઈક એક્ટિવિટી આપી દે છે.
હા મારા નાના છોકરાને તો ખાલી ડ્રોઈંગ અને એવું બધું જ આપ્યું છે. મોટાને તો આવું વર્ક આપે છે. આપુ આપ આપણને રિલેટ, મતલબ રિલેટ કરીને કોઈ વસ્તુનો આપણને એક્સપિરિયન્સ લઈને પ પછી એના એના વિશે લખવાનું છે.
પણ આ જો, આ જો સ્કૂલ વાળ આપે, મારા પણ છોકરાઓને આયપુ છે બધું પ્રોજેક્ટ. ટાઇમપાસ છે. પણ હવે જો એ છોક છોકરાઓ તો કરવાના છે જ નહીં. એ પેરેન્ટ્સ જ કરતા હોય છે. મોટ મોટે ભાગે મા બાપ જ કરતા હોય છે. આવા બધા પ્રોજેક્ટ.
ને હા, એજ વાત છે. બંનેને મદદ તો કરવી જ પડશે.
કે, મતલબ એ મારે જ કરવા પડશે બેવના આર્ટ ઇન્ડિગ્રેટેડ પ્રોજેક્ટ આયપા છે. બેવને બધા અલગ અલગ સ્ટેટનું બધું બો બધું એમાં આખી લિસ્ટ આયપી. છે. એ લોકો એ રીતે બધું બનાવવાનું છે.. તો, પણ એ લોકો આપમાં, એટલે આ પ્રોજેક્ટની વાત નીકળી છે. તો મને એમ થાય કે એ લોકો બાળકો માટે આપે છે ખરા, પણ એ લોકો સ્કૂલમાં ત્યાં જ જો એ લોકોને કરાવતા હોય તો સ્કૂલમાં શું છે બાળકો જાતે કરે.
સાચું કહો છો. અને થોડો એક્સપિરિયન્સ આપે કે આ પ્રમાણે તમારે એ બધું કરવાનું છે. હવે શું છે એમને બધા લાાઈનો લખીને મૂકી રાખી છે. કે તમારું ડ્રીમ સ કયુ છે? તમારા ડ્રીમ સિટીમાં કોઈ તમારે કોઈ એક્ટર આવ્યું છે. અને તમારા ત્યાંના પોલ્યુશન ત્યાંની કોઈ સમસ્યા વિશે? ઈ શું વિચાર રાખે છે? તો હવે એના માટે તો આપણને કેવું મતલબ આ એક રિલેટ કરીને આપણને લખવું પડશે, એ બધું વાત છે. અને આપણે એમને ગાઈડ કરીશું તો એ લખી, લખી શકશે. એ પોતે તો કઈ કરી ની શકે એમાં.
છોકરાઓ ભણીને, પ્લસ હણાં એક્ઝામનો સમય ગાળો ગયો. એટલે પરીક્ષાઓનું વાંચવાનું, તૈયારી ભણીને હવે હવે વેકેશનનો છે. તો છોકરાઓ છું ને વેકેશનમાં કરવા પણ તૈયાર નથી થતા ને કે. નથી જ ભણવા બેસવું કે અને આપણને પણ એમ થાય કે નહીં હવે બહુ ફર્સ પણ નથી કરવો ચલો વેકેશન છે. તો આ સ્કૂલવાળા આ બધું મતલબ એમને ભલે મટીરિયલ અમે બધું પ્રોવાઈડ કરી દઈશું. પણ ત્યાં જ એ લોકો પાસે એ લોકોની જાતે કરાવતા હોય ને તો છોકરાઓ શું સ્કૂલમાં મતલબ કરી પણ લે છે. કે ના ટીચરે કીધું છે સ્કૂલમાં કરવાનું છે. આ ઘરે આપી દે છે ને તો, એવા નથી જ કરતા છોકરા. બધે મોટે ભાગે તમે જોશો. ને બધા પ્રોજેક્ટ મા બાપ જ એમને કરીને મોકલાવે છે. છોકરાઓને તો ખબર બી નહીં હોય કે આ પ્રોજેક્ટ તમે કર્યો છે. એમાં શું છે. એ પણ નહીં ખબર હોય.
હા, સાચું કહો છો તમે. અને હમણાં થોડા, થોડા સમય પહેલા, ગયા લગભગ અ ગયા વેકેશન માં એમને એવો હોમવર્ક આપ્યો તો, એક તો વોલ્કીનો પ્રોજેક્ટ આપ્યો તો અને એક હાર્ટ પ્રોજેક્ટ આપણે બધા થર્મોકોલસ થી આપણે હાર્ટ નું બધું વ અ બનાવવાનું સિસ્ટમ તો વર્કિંગ પ્રોજેક્ટ, એ બંને એવું વર્કિંગ પ્રોજેક્ટ હવે જોઈ જોઈને હવે આ હવે ઈન્સ્ટાગ્રામ, યુટુબ, આ બધા આપણને એવા પ્લેટફોર્મ ચેટ જીપીટી એવા માધ્યમ મળ્યા છે. કે આપણે એનાથી પણ મદદ લઈને પછી આ બાળકો ને થોડું ગાઈડ કરીશ. સત્ય છે. પણ તો પણ એમાં પણ આપણને જે એફર્ટ કરવા પડે છે, એ આપણને તો સાથે બેસીને એમની સાથે કરવું જ પડે છે અને કોઈ કોઈ તો ચલો છોકરાઓ એવું હોય. કે એ લોકો બહુ એક્સાઈટેડ પણ હોય છે, આવા જયારે એમને કોઈ લાઈવ પ્રોજેક્ટ આપે છે. વલ્કેનો વાળો લાઈવ પ્રોજેક્ટ જયારે એને આપ્યો હતો, મારા મોટા વાળા છોકરાને ત્યારે એ એનું બધું પણ એક્સપેરિમેન્ટ એ લોકો બો બધું પછી થઈ ગયું. પછી બધા છોકરાઓને ભેગા થઈને, એ લોકો પણ જોવેને તો એ લોકો શીખે પણ છે. આમ તો એવું પણ કહી શકી છી કે એ લોકો એક્સાઈટેડ થાય છે એના વિશે વિચાર કરે છે એના વિશે વધારે માહિતી જો અ અ નત ઈકઠ્ઠા કરવાની પણ એ લોકો કોશિશ કરે છે. તો આ પ્રમાણે આમ આમ જોઈએ તો, યુઝ સ્કૂલ પણ છે.
હા એટલે જે મોટા સ્ટાન્ડર્ડના છોકરાઓ છે, એ તો કરે જ છે પણ જે નાના નાનાઓ છે ને ફર્સ્ટ, થર્ડ વાળા, સેકન્ડ વાળા, સિનિયર વા, કેજી વાળા એ લોકોને પણ મતલબ આપી દે છે ને વેકેશન વેકેશનમાં જે વર્ક કરવા તો હા માતા પિતા માટે જ આપે છે. બિલકુલ એ જો હું તો જો સાચું કહું છું કે એ પછી માતા પિતા પણ એમની રીતે કરી જ દે છે, કે છોકરાને પણ બાજુમાં બેસાડતા નથી કેમકે બેસાડશે ને તો એમાં નાના છોકરાઓ હોય ને, તો એ ઉલટાનું કામ વધારી જ દેશે. જો ટીચર પાસે એ લોકો સરખી રીતે ડિસિપ્લિનમાં રહેશે પણ ઘરે તો નહીં જ રહે એ લોકો. એટલે અમુક વાર મતલબ અમ છોકરાઓને કય ખબર જ નય હોય કે, આ વિષય નો આ મારો પ્રોજેક્ટ છે, આમાં તો માતા પિતા પેલું કેય ને કે હા સ્કૂલ માંથી કામ મળ્યું છે. મારે એટલે અમારે એમને સબમિટ કરાવીને આપી દેવાનો એટલે એ રીતે પણ એ લોકો કરાવી દેતા હોય છે. એમાં છોકરાઓને કશું ખબર નહીં હોય એટલે મારે એ રીતે મારું કેવાનું થાય છે, કે મતલબ આવા બધા પ્રોજેક્ટ તમે જાતે છોકરાઓ પાસે કરાવો. ભલે જેવા થાય તેવા પણ એમના હાથે એમ એમને અને છોકરાઓને શું મતલબ ટીચરની વાત એ જલ્દી સાંભળે આપણી વાત નહીં સાંભળશે.
હજી મારો પણ નાનો છે ને એ ફર્સ્ટ માં જ છે એટલે એ કઈ વાંચે છે, હજી વાંચવાનું શીખે છે. આમ તો આવે છે ને. પણ તો પણ એ સવાર સાંજ પ્રસ કરે છે. તો હું એને કઈ વસ્તુ ઉમ્મ અ‌ ગ સ્પેલિંગ એના વિશે બતાવું તો ના મારી મેમે આવું કીધું છે. તો એ આજ છે. એટલે એમના પર મેમનો ઇફેક્ટ બહુ પડે છે. કે ના અમારી મેમે જે કીધું છે. એજ વાત સાચું છે.
બિલકુલ જો મારે પણ એવું જ થાય છે. એમને સ્કૂલમાં કંઈક લખાવું હોય તો મતલબ ટીચર છે. કોઈવાર જો ટીચરથી બી ભૂલ થઈ જાય ચેક કરવામાં કોઈવાર ટીચરે છે. ને કરેક્શન નહીં કર્યું હોય અને છોકરાઓએ રોંગ સ્પેલિંગ લખી દીધું હોય અને ટીચર કોઈ વાર ઉતાવળમાં હોય તો કરેક્શન કરીને પણ આપે તો અને આપણે તો અનેવા પેરેન્ટ્સ બી ઘરે બી તો ચેક કરીએ ને સ્કૂલના ભરોસે તો નથી જ રહેતા એટલે હું પણ મારા નાના બાબા થી બુક્સ ચેક કરું ને તો હું એને કહું ને કેને આ સ્પેલિંગ તે રોંગ કરી છે. આવી નહીં ને ટીચરને તો આવું જ કરવા કીધું છે. આની
હા એટલે બઉ હા એના માટે તો બઉ આ લોકો ડિબેટ કરે છે. ના મારી મેમે આવું
હા બસ પાછું મને તો શું. ની તમને કંઈ નહી આવડે. ટીચરે કીધું છે ને આ બાકો હા ભાઈ. ટીચર એ પછી મારે તો હું તો પછી અબ ટીચરને એકવાર પછી પેટીએમ મીટિંગમાં કહી દીધું મેં તમે હોય ને તો પ્લીઝ થોડું કરેક્શન કરીને આપું કેમ કે છોકરાઓ પછી એવું જ રેડ કરે છે. કેમકે અમે પણ એમને કહીએ છીએ ને. ક રોંગ છે તો નહી એ જે જે મેમે કરાવું છે એજ કરેક્ટ છે.
અને ન નાના નાના બાળકોને જયારે એ લોકો મોન બનાવે છે હવે તો આ બધું. કેટલી બધી એક્ટિવિટી અને કેટલું બધું એ. થઈ ગયું છે. ક્લાસ મોનટર પછી લાઈન મોનટર એવું બધું જે પણ બનાવે છે. તો એ લોકો કેટલા એક્સાઈટેડ હોય છે. કે અમને
અમારે તો હા અમારે તો મેચ પણ મળે છે. એ લોકોને મોનિટરનો બેચ હોય છે અ. પહેરવાનો અને અમારે છે ને વીકલી વીકલી મોનિટર ચેન્જ થાય એટલે ક્લાસમાં બધા છોકરાઓનો વારો આવે. અ વીકલી મોનિટર અને લોકોને છે ને એટલું બેચ પર એટલું ફાઇન મળે છે. ને લગાવાનો મોનિટરનો. અને મારો. મારો બાબુ બી બહુ ખુશ થાય મામમા આજે તો હું મો ટર બની ગયોયો. ચી સારું ને એ લો લોકોને મતલબ‌ અ એક અ શીખે બીને કે કેવી રીતે.
એમને બહુ પ્રાઉડ થાય છે. કે ના અમને મોનિટર બનાવ્યા છે. તો એનાથી એમનો એમનો છે ન આત્મવિશ્વાસ વધે છે. પછી એમની રુચિ પણ વધારે ઇન્ટરેસ્ટ પણ મારે થાય છે કે, ના અમે સારી રીતે કરીશું તો પછી મેમ અમને વખાણ કરશે કે. પછી મેમ અમને બીજું બીજી રીતે આગળ વધવા માટે એન્કરેજ કરશે, તો એમનામાં આવો સારો મતલબ એ સકારાત્મક કહો વિચાર પણ એમનામાં આવે છે આ કરવાથી
બિલકુલ અને હું તો હું તો છે ને બધા મારા બે છોકરાઓને સ્કૂલના જેટલા પણ કોમ્પિટિશન હોય કે જેટલા પણ કંઈ પણ, હોય ને હું બધામાં એમને પાર્ટિસિપેટ કરું. કરાવુ છું. એટલે હા હા ભલે. તમે જીતો ના જીતો એ એક નંબરની વસ્તુ છે પણ પાર્ટિસિપેટ તો કરવાનો છે એમાંથી શું એમનો આત્મવિશ્વાસ વધે. સ્ટેજ ફીવર દૂર થાય, કેમ કે આપણે મોટાઓને બી અત્યારે આપણને સો માણસોની વચ્ચે તમને સ્ટેજ પર ઊભા રાખ. તો અત્યારે આપણે મોટા પણ એક વાર તો થોડીક આપણને ધૂુજારી આવી જ જશે. લોકોની વચ્ચે બોલવા જ, એટલે નાનપણથી. નથી જ આવી ટેવું પાડીએ ને તો સ્ટેજ ફીવર એ લોકોને ઓછો થાય, થોડો કોન્ફિડન્સ વધે. એટલે હું એ લોકો ને બધી. એક્ટિટીસમાં છે ને. એટલી હું રાખતી જોઉં છું એ લોકોને.
સાચું કહો છો અને આ તો આપણને રાખવું જ જોઈએ કારણ કે હવે જે. જનરેશન આવે છે હવે જેવો, આજનો. જે જમાનો છે એ. પ્રમાણે બધા જ છોકરાઓને એક્ટિવ રહેવું બહુ જ. જરૂરી છે.
બિલકુલ, અને અત્યારે સ્કૂલોનું બધું પેટર્ન બહુ સારું બધું ચેન્જ બી થયું છે ને એ લોકો મતલબ એટલા બધા, ભણવાની સાથે સાથે પણ એટલી બધી અધર સ્કીલ્સ બી બધી એ લોકો લાવે છે એટલા સારા સારા કોમ્પિટિશન લાવે છે, અત્યારે રિસેન્ટલી છે ને અમારેમારા નાના બાબા. મને હેન્ડ રાઈટિંગ કોમ્પિટિશન ગયો હતો. તો એમાં એણે છેને. ઇન્ટરનેશનલ હેન્ડ રાઈટિંગ કોમ્પિટિશનમાં એનો નંબર આવ્યો છે. એમાં એને મેડલ એટલું. ફાઇન મેડલને સર્ટિફિકેટને બધું મળ્યું છે એને. અ એટલે એવા બાર ના હા આવા. બારનાં. પ્રોજેક્ટ બી એ લોકો ઓર્ગનાઇઝ કરે છે હેન્ડ રાઈટિંગ, કલરિંગ, ડિબેટવાળા બધા જ ક્વિઝ કોમ્પિટિશન. ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન. અને બધું હા. એટલે છોકરાઓને અને એ લોકોને આમ. મેડલ ને એવું બધું મળે ને એટલે છોકરી છોકરાઓને બહુ એમ થાય કે હા મને મેડલ મળ્યું છે. હર નેક્સ્ટ ટાઈમ બીજામાં પાર્ટિસિપેટ કરીશ.
પણ બૌ ઉત્સાહિત થાય છે. જો એમને સારો મેડલ કઈ સારું મતલબ એમને એમ રિપ્લેસમાં કોઈ સારી પ્રશંસા પણ કરે છે. આપણે પણ હોય કોઈ ઘરે આપ કોઈ રસોઈ બ કે કોઈ આપણ ઘરમાં જ તારીફ કરે તો પણ આપણને બહુ સારું લાગે છે કે ના આપણેે મહેનત કરી તો એ પલતો મર્યો એ પ્રમાણે છોકરાઓમાં પણ છે. કે એ લોકો કઈ વ કરે ફોર્મ કરે અને એનો પછી એમને સારો પ્રતિમાન આપવામાં આવે. તો પછી એ લોકો નેક્સ્ટ ટાઈમ કામ કરવા માટે પણ એ લોકો એક્ટિવ થાય છે.
બિલકુલ અને મધર્સ ચાઇલ્ડના પણ કોમ્પિટિશન એ લોકો રાખે છે. એમાં પણ મને પાર્ટિસિપેટ કરવાનું બહુ મજા આવે એકવાર અમારે છે ને માય ફેવરેટ ક્રિસમસ ટ્રીનું કંઈક રાખેલું એમાં અમે લોકો છે ને સેકન્ડ આવ્યા હતા. અ પછી એકવાર મધર અને ચાઇલ્ડનું ફેસ પેન્ટિંગ વાળું કઈક તો રાખ્યું તું તો એટલે એમાં શું આમ અ અ માતા અને સંતાનનું એક બોન્ડિંગ પણ થઈ જાય થોડો ક્વૉલિટી ટાઈમ પણ સ્પેન્ડ થઈ જાય અને મજા પણ આવે.
હા સાચી કોઉ છો તમે
પારિટિસિપેટ કરીએ બહુ મજા આવે.
હા ચલો પછી આપડે બી કઈ ને કઈ તો હવે સમરમાં તો આ લોકોને આ કરાવએ હોમવર્ક પછી જયારે સ્કૂલ ચાલુ થાય તો પછી એ લોકો પાછા એમની કામમાં એક્ટિવ રહે અને કોઈને કોઈ સ્પર્ધામાં ભાગ લેતા રહે એટલે માટે આપણેે પણ એન્કરેજ કરીશું.
બિલકુલ બિલકુલ ચાલો જય શ્રી કૃષ્ણ.